ભાઈ અવાજ આવડો જ છે મારો તો આપડે ખેતી વિશે વાત કરવાની છે. તો તમે વાત કરી શકો છો પાંચ મિનિટ. આપડે અત્યારે જોઈએ છે ખેતીવાડી માં કે એ બધાને પ્રોબ્લેમ આવે છે એગ્રીકલ્ચર માં જેમ કે રાસાયણિક ખાતર ના લીધે પછી ઉત્પાદનમાં ઘટાડો થવાથી જે પણ થાય છે તેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ પડી રહ્યા છે. તો તમને કરવા હારુ આપડે છે ને કે એગ્રીકલ્ચરમાં માં રાસાયણિક નો છંટકાવ ઓછો કરવો જરૂરી છે.
અને પછી તેમને માટે તને નાશ કરવો અને રાસાયણિક ખાતર નો ઉપયોગ ઓછો કરવો જેથી કે શાકભાજીમાં
કોણ
તેમના માટે આ બધું જરૂરી છે તો શાકભાજીને શાકભાજીને એ બધું વધુમાં ઉત્પાદનમાં ઘટાડો વધારો થવાથી રાસાયણિક ખાતરનું
હા.
એ ઘણું બધું આપણે જાણીતું છે જેથી રાસાયણિક ખાતર આપણેે રાસાયણિક ખાતરમાં રાસાયણિક ખાતામાં વીસીસ જીરો તેલ ને ને ને
હોસ્પેટને એમ બધા જાતજાત ના બી જે આવે છે તેને હમ્મ. જે ખેતી હોય તેમાં નાખવામાં આવે છે જેથી તેના જીવ જંતુઓ દૂર થઈ જાય છે પરંતુ જેમાં એના પરની સીધી અસર માણસ પર
માસ્ટર હતો અને
કાર્ય કાર્યરત જોવા મલે છે. તો આ વિષ તમે શું કહો છો? રાસાયણિક ખાતર આ માણસને જીવલેણ પણ ને થોડું થોડું જે રૂપી બનતું જાય છે. આમાં આ વસ્તુમાં શું એવું કરવું છે, એ તમે થોડું વધારે જાણ કરી શકો છો?
તમારી વાત સાચી છે કે, જેમ કે રાસાયણિક ખાતર આજના ભવિષ્યમાં અમુક ગણુ.
પેલું છે, જેમ ગુટખા, જેમ તમે જાણી. કોઈ ખાતર ના જેતેવો છંડકાાવ કરે છે, તો વૃક્ષને વધુ વધારે છે, જેમ કે રાસાયણિક ખાતરમાં જેમ તેઓ નાખશો, તો તમે તેઓ જમીનમાં તેમને ધીરે ધીરે મૂલ્યનું મૂળ નું નાશ થતું જશે, જેમકે તેમને મૂળ ને બારસે. પણ તેમને કે, જેવું કે તેને તે આ તે મૂળ તેનું તે વૃક્ષનું અંદરથી જીવન. રૂખ મંગાવી દે છે તે ખે તેને કરતા કાતર લાગતા એ કે, છાયો ખાતર નો તમે લાગશો. જો પ્રોટીનમાં છે, તેમના વૃક્ષના મૂળને તો પ્ મોળમાં પચ છે તે જાશે તો. તે વધશે, તેમનું કારણે તે વૃક્ષનો વધુ વિકાસ થાશે. તમે જાણી શકો છો? કે આજના યુવા આજના યુવક તમે ખુબ જ વધુ પૈસા મેળવવા માટે. ઓર્ગેનિક ખાતા નો ઉપયોગ કરે છે, જેમ જે જે પાકને નુકસાન પણ કરી શકે ને, આ પણ નુકસાન કરે છે, જેમ કે કુદરતી ખાતર ઉપયોગ કરશો તો તમે. પાસ્તો મળશે, પણ તેમનો ઘણો પાક મળશે, તને થોડો ટમ નાખશે, પણ તમે કુદરતી ખાતર નાખશો, તેમને એ પાકમાં તમને શરીર પણ નુકસાન ના કરી શકે. છેતે પાકનો વિકશ પણ વધુ આપશે, તેવ તમે. કુદરતી ખાતરનો સારો અને ઘણો પાક લેવા માટે, તમે કુદરતી અને સારું પાક મેળવવા માટે, તમે કુદરતી ખાતર અને અડસ્ય જેમ કે સાણી ખતર રસી ખતર જેમ ચે. અન્ય શાકભાજી હોવાથી બનેલું ખાતર, જેમ કે શ સુખા પાંંદડારાથી બનેલું ખાતર. તમે વપરાશ કરી ચકો છો? તમે એના કોકોપીટ છે, જેમ ચે નારિયેમાંથી બનતું નારિયેનું ઉચા માંથી બને છે, તેવું ખાતર તમે તે તમે ઉપયોગ કરી શકો છો, જેવો કે તમે જાણી છકો છો કે. ખાતર નો ઘણા પ્રકાર હોય છે, કેમાં કુદરતી ખાતર ગટર સારા સારો અને પૌષ્ટિક ખાતર હોય છે, જેમ એ આપને શરીર ને નુકસાન પહોંચાડતું નથી, જેમ ચે તમે ઓર્ગેનિક ખાટરનું ઉપયોગ કરો, તેમ મને મોડાએ મોડુ બાંધવું જરૂરી. છે, જેમ કે શ્વાસરૂમાં જાય, તે શરીરને ફેફડાને નુકસાન કરે છે, જેમ ચે
બ
તેમાં તમે શું જાણવા માંગો છો? તેવ
ત જણવા માંગી કે જો તમે હા તમે જે કીધું છે એને પણ જાણવા માંગુ છું કે અમે રાસાયણિક ખાતર અને જેે વિ કરે છે અ એવું છે કે રાસાયણિક ખાતરનું તો આ શાકબાજુઓ અને અન્ય વનસ્પતિ કે જે પણ હોય તે એમાં છે ને વધારો થશે અને ખેડૂત બજારના આસ મોડા જોવા મળી રહ્યો છે માણસ ને માણસને કે વધારે પતું રાસાયણિક ખા વનસ્પતિઓ કે શાકભાજીઓ વધારે મોડા ખાસ પર તેમાં ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે ટને જો તમે પેલું છાણયુ ખાતર અને અડસિયાનું સાધમેને પાંગડામાં ખાતર કીધું છે નાખવાથી નાખવાથી વધારે પડતું વધારે પડતું ફેટી પ્રમાણ વધી શકે છે જેથી પુરાણું પુરાણ ઇતિહાસમાં જો મડયુ છે રાસાયણિક ખાતરથી એક બે વર્ષ માટે ખાલી કારી થઈ શકે છે પછી કે હા છે બધું છે બધું મૂળ માથી વુદ્ધી પામે ખેતી જમીનમાં એક બે ખેતી કાર્ય થઈ છે રાસાયણિક ખાતર દ્વારાથી પછી ખાતર નું બગા ખાત આ માણસ પર સીધી અસર પકડે છે અને વધારે પડતી ખાતર નાખવાથી કેરી છે એવું પછી દવા છંકાવ કરવાથી રાસાયણિક વસ્તુઓનો વિકલ્પ અ બધું નુકસાન જોવા મળી રહે છે. જેથી કરીને જેમ બને જેમમાં આપણે રાસાયણ છાણીઉ ફાટર. અને અન્ય ખાતર નો ઉપયોગ કરવો જરૂરી છે. તેના કારણે અને જોઈએ તો આપડણે રાસાયણિક ખાતર ના જગ્યાએ આપણે. છાણી ખાતર જેમ જે કલમ હોય છે. એ ગોર કર છાણી ખાતર નાખ હોઈ શકે છે. જયારે પણ ખેતર ખેડી તે જે અંદર યરને એવા હોય છે. તે બે દિવસ માટે જે ખે છે. રા મકવાની જે જમીનમાં.
હા!
ખાતર બની શકે છે. અને જો રાસાયણિક ખાતર ચલન હોય તો પહેલા. જે ભાત રોપવામાં આવે છે. ડાંગર રોપવામાં આવે છે. તેમાં ખાટર નાખી દે છે. ખાતર નાખીને તે તરત મૃત્યુ થાય જશે. પણ તેનું ખડકું બું જોળી રહે છે. આ દ્વારા અનેક વસ્તુઓનું જોવા મળી રહે છે. અને પેગમાં જુ આડઅસરમાં જોવા મળી રહે છે. જેથી વિનાશક જાય. જે રાસાયણિક ખાતાર નાખ્યા કરી. શાકભાજી છે અન્ય વસ્તુ
કેના નથી આવતો તમારો અવાજ નથી આવતો. હલો નેટ ડિસ કનેક્ટ હા નો.